નમસ્તે નમસ્તે બસ એક એકદમ મજામાં તમે કેમ છો?
બસ મજામાં મજામાં તમે કેમ છો?
બસ અમે પણ એકદમ મજામાં છીએ વરસાદ વગેરે છે, ત્યાં?
વરસાદ ધીમો ધીમો ચાલુ છે, હા હા બિલકુલ
એવું છે, અયા તો તડકા જેવું લાગે છે, થોડો ઘણો વાદલા વગર તડકા જેવું છે, તો આજના ટોપિક ની આપડે વાત કરીએ તો આજના ટોપિકમાં છે. આપણા પ્રાચીન સમયના યોદ્ધાઓ જે મહારથીઓ છે, જે યોદ્ધાઓ છે, તેમની આપણે થોડી ઘણી ચર્ચાઓ કરવાની છે. તો શરૂઆત આપણે શિવાજી મહારાજથી જ કરીએ તો ભાઈ શિવાજી મહારાજ જે છે. તેમણે હાલના સમયમાં જે જેમને જીજાબાઈના પુત્ર ગણવામાં આવે છે. તેમને શિવાજી મહારાજે તેમના જીવનકાળ દરમિયાન આપણા હિન્દુ ધર્મને બચાવવાની કે પછી અ પોતાની અ જે ધર્મને બચાવવા માટે કે પછી પોતાના સામ્રાજ્યના વિકાસ માટે તેમણે અથાગ પ્રયત્નો કરેલા છે. અ જુદા જુદા બીજા ઘણા બધા રાજાઓની સાથે યુદ્ધ વગેરે કરેલા છે, કે પછી અ હ પૂરતા બધા જ બલિદાનો આપીને તેમને પોતાની સ સ જે જે છે પોતાનો વિસ્તાર વગેરે તેમને બચાવવાની ટ્રાય કરી છે તેમને ગુજરાતના સુરત ઉપર કે પછી તાપ પી ઉપર ડાંગ ઉપર એ બહુ બધી જગ્યાએ ચઢાઈ કરીને ત્યાં હિન્દુ ધર્મ નો પરચમ લહેરાવાની ટ્રાય કરી છે ગુજરાત આવો ત્યારે કહી શકાય કે ભઈ અ સ્વતંત્ર સલ્તનની સત્તા હેઠે હતું અને એ સમયમાં અ શિવાજી મહારાજ જે છે તેમણે અ ક ગુજરાત ને બચાવવાની ટ્રાય કરેલી છે. તો આ મુદ્દા ઉપર આપડે એવી બધી વાત કરી શકીએ તો શિવાજી મહારાજ પછી કેવાય છે કે ભઈ તેમના પુત્ર સંભાજી રાજા ભોસલે જે છે તે પણ અ અ ઔરંગઝેબ ઉપર ચઢાઈવો વગેરે કરે છે અને યુદ્ધ માં હારે છે હરાવે છે. એવું બધું પ્રાચીન સમયમાં યુદ્ધો વિશે અ ચર્ચાઓ ચાલતી જ હોય છે. અત્યારે હાલના સમયમાં પ્રાચીન યુદ્ધોની સરખામણીમાં જો મોર્ડર્ન યુદ્ધની વાત કરીએ તો મોડર્ન યુદ્ધ એમાં કેવું થશે કે ભાઈ અ પહેલાના જે સમયમાં જે તોપ મિસાઇલ વગેરેમાં ચેન્જ થઈ જશે પેલા જે યોદ્ધાઓ હતા જે તલવાર થી લઈને કે તીરથી લઈને લડતા હતા તે અત્યારે હાલમાં એન્ટી ડ્રોન સિસ્ટમ થઈ ગઈ છે પછી અ ગોળી થઈ ગઈ કે પછી જે આપડી જે અ મેન ફોર્સ છે જે આર્મી વગેરે છે જે બંદૂક થી એવી રીતે અત્યારે યુદ્ધ થતા હોય છે તો આ મુદ્દામાં તમાર શું કહેવું છે.
બિલકુલ બિલકુલ તમને જે હું વાત કરી આપણે અત્યારે અ જે પેલાના સમયમાં જે પણ પ્રતાપી જે રાજાઓ હતા એ ખુબ જ કહી શકાય કે એનામાં પણ કહી શકાય કે પેલાના જમાનામાં જે ખોરાક હતો એ ખુબ જ એવો સારો એવો હતો કે જે ખોરાક એવું કહી શકાય કે દૂધ છે દહી છે. ગાજર છે મૂળો છે તો દરેક વસ્તુ છે તે એક પ્રકારે શુદ્ધ મળતી હતી જેના કારણે રાજા છે એનામાં શક્તિ નો જે કહી શકાય ભાગ એ ખુબ જ વધારે હતો એટલે કહી શકાય કે પ્રતાપી જે રાજા હોય છે ઘણા બધા એવા ઇતિહાસમાં પ્રતાપી રાજાઓ જે થઈ ગયા છે એટલે એમાંના ઘણા બધા એવા બે ત્રણ રાજાઓ છે કે જે આપણા ભારતને પણ ખુબ જ સારો એવો છે તે બચાવ કર્યો હતો અને ઘણી બધી આપણી ભારતની અંદર ઘણા બધી એવી પ્રજાઓ છે તે આવી હતી તો એનો સામનો કરવા માટે ઘણા બધા એવા જે રાજાઓ છે એ ખુબ જ પોતાનું નામ છે અત્યારે અ પોતાનું નામ અત્યારે ચોપડે છે તે નામ સીલ કરી ચુક્યા છે એટલે કહી શકાય કે અત્યારે જે રાજાઓ છે ખુબ જ વિશાળ પ્રમાણમાં છે અને પોતાનું જે નામ છે સારી એવી રીતે આગળ વધારી રહ્યા છે એટલે આ પ્રકારે જે રાજાઓ જેની વાત કરી હતી અત્યારે તો ભાઈ સમ્રાટ અશોકને એ બધા જે રાજાઓ છે ખુબ જ શક્તિશાળી રાજા કહેવાય છે અને મહારાણા પ્રતાપ છે અશોક છે. પછી ઘણા બધા એવા જે રાજા છે રાણા કુંભા અને એ બધા તો એ બધા રાજાઓ છે તે પોત પોતાના ભાઈઓ છે એટલે એકબીજાના ભાઈ જેમ રેતા હતા અને પોતાનું જીવન છે એક સંઘર્ષમય જીવન છે જે વતા હતા એટલે એ પ્રકારે રાજાઓની જેટલી વાત કરીએ એટલી ઓછી છે એટલે બલિદાન પણ ખૂબ સારું એવું દેશ માટે આપ્યું છે એટલે ખુબ સારી એવી વસ્તુ કહી શકાય તો એના વિશે તમે શું કેશો
જી બિલકુલ બિલકુલ તમે જે વાત કરી છે કે જે પહેલાના સમયમાં જે રાજાઓ હતા તેમને યુદ્ધ છે કે કલા ક્ષેત્રે જે મજબૂત હતા તેનું મોટું કારણ એવું કહી શકાય કે ભઈ તેમનો ખોરાક વગેરે હતો કારણ કે એ સમયમાં પીઝા બર્ગર તો કઈ હતું નહી જે હતું તે પોતાનો દેશી ખોરાક વગેરા ખાઈને જે યુદ્ધ વગેરા કરવા પડતા હતા. પણ પહેલાના છે આપણે ઘણા બધા રાજાઓને જોઈએ છીએ તો એ લોકો પોતાના ખોરાકની અંદર અ માંસ નો વધારે પડતો જે આહાર તરીકે ઉપયોગ કરતા હોય તે એવું આપણને જણાતું હોય છે. આ ગઢા એવા હિન્દુ શાસકો જે છે તેઓ તે પોતાના જીવનકાળ દરમિયાન ક્યારેય પણ માંસને હાથ નથી અડાડ્યો નથી સાત્વિક અને માં તંદુરસ્ત ભોજન જ ખાધેલું છે સાવિક ભોજનમાં તેમણે ખીચડી છે દાળ ભાત છે તેવી પણ પરવાનગીઓ કે શાહી ય જે ઘી છે તેમાંથી બનેલી વાનગીઓ ખાઈને જે પો પોતાના શરીર ને મજબૂત કરેલું છે. એવું પણ કહી શકાય છે કે ભાઈ યુદ્ધમાં જવુંમાં યુદ્ધમાં જતી વખતે જેટલું ત શસ્ત્ર કામ કરે છે. તેના કરતા પણ વધારે આપડું જે મગજ જે છે તે વધારે કરતું હોય છે કેમ કે જે તો મગજથી લડાય છે અ અ જે લોકો લોકો મગજ ના વધારે પડતા હોય યુદ્ધ કરતા હોય છે તે લોકો અ અ શું કહેવાય કે ભાઈ રણભૂમિ નું યુદ્ધ વધારે સારી રીતે કરી શકાય છે આપણે મહાભારતની અંદર શકુની અ જયારે એના ભાણિયાને ક્યા સમજાવતા હોય છે. કૌરવોનો જે મોટો ભાઈ હોય છે તેને સમજાવતા હોય છે. ત્યારે શકુની એવું કહે છે કે ભઈ અ કસી ભી યુદ્ધ કો રણભૂમિ સે ખેલનેસે પહેલે મનોભૂમિ મે ખેલા જાતા હે એવું કઈ છે તો એનો કહેવાનો તાત્પર્ય એ જ છે કે ભઈ કોઈ પણ યુદ્ધ ને આપણે રણમાં જ એ મેદાન ના યુદ્ધના મેદાનમાં જયારે રમીએ છીએ. તેના પેલા એક વાર આપડે આપડા રમી લેવું જોઈએ. તેનાથી આપણને ખબર પડે કે ભઈ યુદ્ધ નું પરિણામ શું આવી શકે અમારે કઈ કઈ ચાલમાં પરિવર્તન લાવવું જોઈએ મારે શું શું સમસ્યાઓનો સામનો કરવો જોઈએ. આવી બધી વસ્તુઓ વિશે આપણને ખ્યાલ આવે છે તો એટલા માટે કેહેવાતું હશે કે ભઈ અ માનસિક રીતે જે યુદ્ધ રમાય છે તે વધારે પડતા સારા ગણી શકાય છે. અ કમ્પેર ટુ જે શારીરિક રીતે રમાય છે એમ તો આ મુદ્દામાં તમારું શું કેવું છે.
બિલકુલ બિલકુલ તમે જેમ વાત ઉપર સારો એવો પ્રકાશ પાડ્યો કે ભાઈ હ જે પેલાના જે સમયમાં જે રાજાઓ હતા ખુબ જ શક્તિશાળી અને ખૂબ જ બળવાન હતા અને એના જે આભૂષણ હતા એ ખુબ જ કહી શકાય કે પ્રકારે સોના ના મઢાવેલા આભૂષણ એવડા લોકો ફેરતા હતા એટલે કહી શકાય કે પેલાના સમયમાં જે પણ પ્રતાપી જે રાજાઓ હોય છે. તો એની આગળ એક બખ્તર પહેરવામાં આવતું હતું એને અત્યારે સાપ કહી શકાય. અથવા તો ઢાલ કહેવામાં આવે છે કે જે ખુબ જ વજન વાળું હોય છે એટલે એ જે બખ્તર પેરી લે છે તો એને કહી શકાય કે એ વ્યક્તિ છે ખુબ જ અ સારો ખોરાક ખાધો હોય છે દેશી ખોરાક ખાધો હોય છે અને સારું એવું એનામાં બળ પણ હોય છે એટલે એક પ્રકારે કહી શકાય કે જે પહેલાના સમયમાં જે પ્રતાપી જે અશોક છે ઘણા બધા એવા રાજાઓ છે કે જે સોનાના જે ઘરેણા છે તે પહેરતા હતા એટલે એનું વજન પણ ખુબ જ વધારે હતું કેમ કે એનું વજન છે એ પાંચ પાંચ કિલો ના ઘરેણા પહેરતા હતા એટલે એ કિંમત પણ કહી શકાય કે ખુબ જ વધારે એ અને એ જે ઘરેણા પહેરતા હતા એટલે અ રાણીઓ પણ એની જે રાણીઓ હોય છે મહેલમાં એ પણ સુંદર મજાના શણગાર સાથે જે તે ઘરેણા છે પહેરતા હતા અને અત્યારે કોઈ પણ સ્ત્રી છે અથવા કોઈ પણ પુરુષ છે એને જો પાંચ પાંચ કિલો ના ઘરેણા પહેરાવવામાં આવે તો એ વ્યક્તિ છે પોતાનું વજન તો નથી ઉચકી શકતું પરંતુ આ ઘરેણા નું વજન પણ નથી ઊંચકી શકતા એટલે કહી શકાય કે પહેલાના સમયમાં જે પણ તમે જેમ વાત કરી કે ખોરાક અથવા તો જે આહાર લેવામાં આવતો હતો એ શુદ્ધ હતો અને શુદ્ધ હવામાન હતું અને પેલા કઈ ફેક્ટરી વગેરે એવું કઈ હતું નહીં એટલે કહી શકાય કે પહેલાના સમયના પ્રતાપી જે રાજાઓ છે સો સો વર્ષ નહી પરંતુ બસો બસો વર્ષ સુધી એ લોકો જીવતા હતા એટલે એક પ્રકારે કહી શકાય કે પહેલાના સમયમાં આયુષ્ય છે ખુબ જ સારું એવું હતું અને ખુબ જ કહી શકાય કે સારું એવું જીવતા હતા એ લોકો એમ તો તમે શું કેશો આના વિશે
જી બિલકુલ બિલકુલ તમે જે વાત છે કે પેલાના લોકોનું આયુષ્ય વગેરા વધારે જીવ તો એની પાછળ જેટલું ખોરાક મહત્વનું છે તેટલું જ મહત્વનું ઈક બીજું ગણી શકાય તો શારીરિક એક્ટિવિટી જે છે તે ગણી શકાય છે કારણ કે એ લોકોનો જે શારીરિક બાંધો હતો તે પહેલેથી જ મજબૂત હતું તેનું કારણ હતું કે તેમને ખાવાનું વગેરે શુદ્ધ મળતું હતું અ સાથે સાથે શુદ્ધ હવા મળતી હતી કારણકે એ સમય દરમિયાન કોઈ શું કેહેવાય કે ભાઈ ફેક્ટરી વગેરે હતા નહી એટલે કોઈ પ્રદુષણ વગેરે થવાની કોઈ ચિંતા હતી નહી પરંતુ હાલના સમયમાં જે પ્રદુષણ વગેરેની વાત કરીએ છીએ જે ફેક્ટરીઓ વગેરે વાત કરીએ છીએ તેનાથી શું થશે કે ભાઈ વાતાવરણમાં પ્રદુષણ થઈ જશે થોડો ઘણો કચરો જળમાં જશે એટલે પણ આપણે ગમે એટલો જળને ફિલ્ટર કરી લઈએ પાણીને ગમે એટલા ફિલ્ ટર કરી લઈએ તો પણ એની અંદર જે માઈક્રો બેક્ટેરિયલ પાર્ટિકલ જે હોય છે તે રહેવાના છે તે કઈ પણ રીતે કાઢી શકાય તેમ નથી. ઉકાળીને કદાચ પીએ તો વાત અલગ છે પણ તેમ છતાં પણ થોડા ઘણા બેક્ટેરિયા જ વધારે રહેેવાના છે તો એનાથી જે પ્રદૂષણ દૂષિત પાણી હોય છે આ સાથે સાથે અ અત્યારે હાલ એ જે સમયની જે વાત કરીએ તો એ સમયમાં લિફ્ટ વગેરેની કોઈ સિસ્ટમ હતી નહી તેમને કેટલી પણ ઊંચા મહેલો બંધાવતા તો તેમાં તેમને એક જગ્યા થી બીજી જગ્યાએ જવા માટે ચાલીને જવું પડતું હતું કે પછી એ સીડી વગેરેનો ઉપયોગ કરો પડતો હતો પરંતુ અત્યારના હાલના સમયમાં કેવું છે કે ભાઈ ત્રણ માળ ની કોઈ બિલ્ડિંગ હોય છે તો એની અંદર પણ લિફ્ટ મૂકી દેવામાં આવે છે કોઈ પણ લોકોને એક માળથી બીજા માળા જવું હોય તો પણ લિફ્ટ વગેરેનો ઉપયોગ કરતા હોય છે જેના કારણે કેવું થાય કે ભઈ શરીરને એટલો જોર પડતો નથી કે ભાઈ આવી રીતે મારે કામ કરવું પડશે તો શું થાય કે એક સમય એવો બને કે શરીરનો વિકાસ થોડો ઘણો અટકી જાય એટલા માટે જ હાલના સમયમાં આપણેે ઘણા લોકોને જોઈએ છીએ તો એમની હાઇટ વગેરે ઉપર ઘણો બધો અલગથી પ્રભાવ પડતો હોય છે તો આવી બધી જુદી જુદી પ્રવ તેઓને આપણે ધ્યાનમાં લઈ શકાય છે. અને સાથે સાથે એવું પણ કહી શકે કે સાત્વિક ભોજન લેવાથી જે શરીર નો બાંધો તો સારો રહે છે સાથે સાથે ઊંઘ પણ સારી આવે છે એવું આપણે કહી શકાય છે. તો ચાલો કોઈ નઈ મળીએ આપે બીજા કોઈ કોલ પર ઠીક છે ચાલો મળીએ.
બિલકુલ બિલકુલ